હા નમસ્તે
નમસ્તે નમસ્તે કેમ છો મજામાં છો
હા મજામા છું મજા મા
કેવું ચાલે બધું
બધું બધું સારું ચાલે છે.
કેવું ભણવા ભણવા શું કરો છો અત્યારે
અત્યારે તો અમે આઈટીઆઈ કરીએ છીએ અહંયા પવાના
બરોબર છે બરોબર શું બધા જમી લીધું અત્યારે
હવ બધા અત્યારે જમીને ઊભા થાય બધા.
બરાબર છે બરાબર છે સારું કેવાય લ્યો કેવું છે તમારા મમ્મી પપ્પા ભાઈ બેન બધા મજામ છે ને.
હા અમારા મમ્મી પપ્પા બધું સારું છે.
બરોબર છે બરોબર છે શું કેવું સવારે કેટલા વાગે નીકળો છો.
સવાર સવારમાં તો અમે આઈટીઆ જવા દઉ ને અહિયાયાં થી હઢ આઠે નીકડિયે
હા
બસ આવે ત્યારે
હા હા હા હા હા
બસ આવે ત્યારે હાઢા આઠે નીકડીએ
બરાબર
ત્યાં નવ નવ વાગ્યા પેલા પકી જઇયે
હા
ત્યાંથી ફરી અમે આઈટીઆઈ વાળ જઈએ આઈટીઆઈ વાળી બસમાં બેએ ત્યારે અમે ગાડી ત્યાં અગિયાર વાગતા વાગતા પાકી
બરોબર છે પછી શું આઈટિયા મા ભણાવે સુ
આઈટીઆમા તો બધી આપે પ્રેક્ટિકલ રીતે બધી ક લીધે તૈયારી કરાવ રૂગડું અને લીધે અલગથી તૈયારી કરાવડાવે -
બરોબર.
બીજા આઈટીઆ આઈટીઆઈ છે શું આઈટીઆઈ વિશે થોડું જણાવો ને આઈટીઆઈ છે શું એમ પૂરૂ આઈટિ
આઈટીઆઈ એ છે કે આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા કહેવામાં આવે છે. આ સંસ્થામાં મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અલગ અલગ ટ્રેનિંગ ટેનની ટેર હોય છે જે આમ કે ઇલેક્ટ્ર્રીશયન હીટર વાયરમેન વગેરે જેવા ટેરો હોય છે તે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપ આપવામાં નોકરી કે વ્યવસાય તૈયાર કરવામાં તે કરવાય છે. જો આ આઈટીઆઈ ખેડા જિલ્લા માટે અમે એ અ આઈટીઆઈ પલાનામાં અમે અભ્યાસ કરીયએ છીએ એ અભ્યાસ માં અમે ઇલેક્ટ્ર્રીશયન લીધેલું છે. જેમ કે ઇલેક્ટ્રિશિયન વીજળી ના કારીગરો એમ. જે ઇલેક્ટ્ર્રીશયનમાં વીજળી વધારે ઉપયોગ થાય છે એમાં. જેમ કે વાયરિંગ કરવું રિપેરિંગ કરવું ફોલ્ટ શોધવા મેન્ટેનન્સ ઘરોમાં દુકાન કે વીજળી એ વાયર અને સ્વચ બોર્ડ ફિટ કરવા. વગેરે જેવા લેક્ટ્રિસિયન ના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે
બરાબર. એટલે આઈટીઆઈ તો દસ પછી જ કરવાનું એવું હોય છે ને.
હ આઈટીઆઈ એટલે આઠ ઉપર તમે કરી શકો સાત ઉપર કરી શકો પણ જે ટેમ તમારે જોતોું હોય એ તેમ મળી ના શકે એમ. તો પછી તમારે જે ટેડ જોતો હોય એ ટેડ તમારે સિલેક હોય તો દસ પાસ તો જોતું જ જોઈએ એમ. જો તમારે જોતો હોય એ જોતો હોય તો ફરી દસ પાસ તો કરવું જ પડે એમ.
બરોબર છે. એટલે અલગ અલગ કોર્સ પ્રમાણે અલગ અલગ કોલિફિકેશન છે એમ ને
હા કોઓલિફિકેશન છે.
બરોબર તો શું કરવાનું આગળ હવે તમારા આઈટીઆઈ પરથી જાય પછી શું કરીશ?
આઈટીઆઈ પછી અમે એપન ડિસ કરીશું. સારી ટકા વાળી આવે ને એમાંપા આઈટીએમ એવું હોય છે કે એસી ટકા હોય ને તો તો પરીક્ષા આપવા દે બાકી એસી ટકા ના નીચે હોય ને તો પરીક્ષા આપવા દેતા નથી એ આઈટી વા વાળા ન રૂલસ હોય છે એવું
હા આઈટીઆઈ વાળા મામાંગે છે એમ કે એટીન પ્લસ હોય છે એટીન પ્લસ કે તમે હાજરી રાખો
તો કદાચ તમને એક્ઝામ આપ એટલે એમને એટીન પ્લસ બતાવવું પડે છે એમ
બતાવુ જ જોઈએ એના હાજરી બતાવી જ જોઈએ એમ.
હા આઈટીઆઈ ના દરેક કોર્સમાં અલગ અલગ ફિલ્ડ હોય છે ને?
હ આઈટીઆમાં અલગ અલગ સ્પીડ તો હોય જ તે
આ જે મશીનરી વાળું કે છે એને કઈ ફીડ કેહેવાય મશીનરી ફીડ કેહેવાય એને આખું.
મેકેનિક મેકેનિક એવું કઈક કેશે.
હા.
મેકેનિકલ કેવાય મેકેનિકલ. એમજી વિશે આ અ સી એનસી મશીન વી એનસી મશીન ઈસકો બોલતે હૈ
હા એ એ તો વાત બરોબર જ છે, તો હમજી ગયો આખી વાત પણ અલગ અલગ તો ત તમને કંપનીમાં હવે તમે જે કોર્સ કર્યો છે, બરોબર
હા હા.
કા તો જે કોર્સ હવે તે કર્યો છે એ કોર્સ પ્રમાણે એમ કેવા જઈએ કે હવે આગળ આઈ ટી આઈમાં તમે કરો એટલે કઈક ફ્યુચર તો બની શકે ને એમ કે ના બને.
ફૂચર તો મળી શકે ને.
હા એટલે ભવિષ્ય તો બની જ શકે આગળ.
આગળ તો બની શકે આપડે જેટલી મહેનત કરીશું એટલા આગળ વધીશું એમ.
આઈ ટી આઈ આઈ ટી આઈ વાળા નોકરી આગળ મલાય આઈ ટી આઈ કરેલું હોય તો બધી જોબો મળે તમને
હા હા મળે ને પોતાનો ધંધો બિઝનેસ થાય ને ન નોકરીઓ મળી જ શકે એવું નહી કે ના મળી શકે એમ પણ એ એ તીન પ્લસ વાળી ટકા વાળી ચાહિ એ એમ વધા વધાર હોવી જોઈએ એમ
હા એ વાત બરોબર છે. એટલે હમજે એટલે કે અલગ અલગ નોકરીઓ ક્યાં તો પછી કોઈ કંપનીમાંય મળી શકે કોઈ એવી કંઈ કં ની હોય સારી ઇલેક્ટ્રિશિયન કંપનીમાં ત મલી શકે મિકેનિકલ વાળાના કદાચ કોઈ સારી એવા મશીનો આવડતા હોય એટલે એમનો મશીનો આરામ ત્યાં ગમે ત્યાં મલી શકે એવું અમારે અમારે એવું છે. અમારે એવું જ છે, જો હું અત્યારે ટીવાય ચાલુ છે, બરોબર
અચ્છા.
બીએસસી નું ચાલુ છે, બીએસસી ટીવાય ચાલુ છે, મારે છે, માઈક્રો ઇન્ડસ્ટ્રીયલ
હા હા.
રો ઇન્ડસ્ટ્રીયલની અંદર કેવું છે, કે આ માઈક્રો બાયોલોજી છે. અવે માઈક્રો બાયોલોજીની અંદર જો આગળ વધવું હોય તો માઈક્રો બાયોલોજીની ત્રણ વર્ષની ડિગ્રી લેવી પડે
ત્રણ વર્ષ
હ આ ત્રણ વર્ષની ડિગ્રી તમે પ્રાપ્ત કરો છો અને ત્રણ વર્ષની ડિગ્રી પ્રાપ્ત કરો પછી તમારે એમ એસ સી કરવું પડે અને એમે સી હા એમ એસ સી કરી માસ્ટર કરો કા તો તમે બી એસ સી હોય અને બી એસ સી ઉપર સારો એવો અનુભવ કરેલો હોય કે સા રી એવી તમને કંઈ પ્રોફેશન સારું આવડતું હોય તમને એક્સપિરિયન્સ સારો હોય
તો તમે બી એસ સી ની ડિગ્રી પણ મેળવી અનત નોકરી કરી શકો છો અને કદાચ તમારે હાઈ પે આઉટ જોતું હોય કે હા સા રા એવા પૈસા એકદમ ઝાટકે તમારે પેલી જ નોકરી એ જોવતા હોય તો તમે એમ એસ સી કરી શકો છો એ જ એ અ પર્ટિક્યુલર
એમાં સર પણ નોકરીની સંભાવના વધી જાય એમ
હ એમાં નોકરી ની હ હ
એ રીતે વધી જ જાય પણ કેવું છે, કે આજે એક વસ્તુ છે, કે એમ એસ સી કરો છો પણ એમાંથી તમને ટકાવારીના મળી કાતો તમન એમ એસ સીમાં પણ એ એક્સ વીરન તમે નથી કરયો તો પછી કેવુ એમસની ડિગ્રી તમારા માટે વેલ્યુ ના કહેવાય કેમ કે એક્સપિરિયન છે. સમજો. આજે આજે તું છું બરોબર આજે તમે આઈટીઆઈ કરેલું છે.
અચ્છા.
તો આઈટીનુ આઈટીઆઈ. પૂર્ણ કરેલું છે. હવે આઈટીઆઈ પૂર્ણ કરેલું છે તો પછી તમે ઇલેક્ટ્રિશિયન કર્યું છે. તે ઇલેક્ટ્રિશિયન કર્યું છે તો ઇલેક્ટ્રિશિયનમાં તન કે ઇલેક્ટ ટ્રીશીયનનું પૂરી માહી તી ના હોય તમને વાયર જોડતા ના આવડતા હોય, બલ્બ લગાવતા ના આવડતા હોય. પંખા બેસાડતા ના આવળતા હોય, તો પછી એ કશા કામની નઈ સમજ્યા. આઈટીઆઈ કરેલું કશા કામનું નઈ.
કશા કામનું નઈ. અમારે એવું જ હોય છે. પ્રેક્ટિકલ રીતે બધું આમ ઇન્ટરવ્યુ આપવા જઈએ ને એટલે એ પેલું બધું પૂછી લે છે. પુષ્પરાખ મૌખિ મૌખિક રીતે આપડી ઇન્ટરવ્યુમાં આમાં લઈ લે સે એમ. કે આમને શું આવડે છે, એન્જિનિયર સ્કીલ કેટલી છે.
સમજો.
વિદ્યાર્થીઓ હોય કે ગમે તે અમારા જેવા હોય. બધાં જ, ટોટલી જ અમે લોકો બરોબર છે.
હમ.
હવે તમે એ સ્ટુડન્ટ છો, હું એ સ્ટુડન્ટ છું બરોબર.
અચ્છા અચ્છા.
તમે એ સર નથી, હું એ સર નથી બરોબર. એટલે આ આપણે એકબીજાને કેવું છે કે એ રીતે કશું કહી ના શકીએ આપણે એકબીજાને. સમજયા? ફ્રેન્ડ તરીકે છીએ તો ફ્રેન્ડ તરીકે એ જે સલાહ કેવી છે. કે આજે ધાર અમારો એમએસસી કરેલું હોય ને એમએસસી. તોય તોય અમારે ફેલ જવાય. સમજયા કેમ કારણ કે તમારી જોડે સ્કીલ નથી. તમારી જોડે એક્સપિરિયન નથી. તમને લેબમાં શીખવાડે તમને લેબમાં શીખવાડે છે. બરોબર તમને લેબમાં શીખવાડી ચુક્યા છે. પણ એ જ તમને પ્રેક્ટિકલ જો ના આવડતું હોય તો પછી કશા કામનું નહી. આ આ વધુમાં વધ્યું તો સ્કીલ છે એમ. સ્કીલ તમારી ડેવલોપટમેન્ટ કરો ને તો બધું થાય.
તો બધું થાય, બાકી ના થાય.
સ્કીલ ડેવલોપટમેન્ટ કરો ને તો જ બધું થાય. બાકી કશું થાય ના.
હહ હહ
આ એક જાતનું બહુ મોટી છે એમ કે સ્કિલ ડેવલોપમેન્ટ કરો. કાં તો પછી તમે પોતાનું જે રિવ્યુ છે. પોતાની જે આવડત છે કાં તો ઈન્ટરવ્યુ તમારા દસ દસ માર્કના છે.
એ એ તમે કેવું છે કે આમ રટી નાખો એમ. હમ એકદમ ફાઈનલી આપો તો જ મજા આવે. બાકી આમાં કઈ મજા નથી આવતી. દિગરીઓ પણ અત્યારે કશાય કામની હોતી નથી.
હ
સમજો છો ને તમે મારી વાતને? હલો હલો હલો સમજ્યા ને તમે? સમજાઈ ગયું? તો આ રીતે જ હોય હા સ્કીલીલ સ્કીિલ ડેવલપમેન્ટ કરો ને તો જ બધું થાય સમજે તમે- હજુ તમે ટ્રાય કરો હજુ ટ્રાય કરો બધું બ-
શું આવડે છે તમારા જોડે જેટલા સલ્ટિ હોય એ નહી જોતા સ્કીિલના જ જોવે છે.
હા સ્કીલ જ જોવા છે જે છે ને સ્કીલ જ જોવ છે.
સ્કીિલ ઉપર જ અત્યારે બધું નોકરીમાં ઇન્ટરવ્યુમાં એવું જ હોય છે. કે તમને શું આવડેશે એજ જોવશે બીજું તમારે કે- કેટલું બનેલા તમે છો કેટલા બનેલો છો એવું નહી જોતા-
ડિગ્રી ક્વોલિફિકેશન માંગતા નથી ડિગ્રી શું કરવા માંગતા તમારી જોઈ ડિગ્રી છે ચલો લાવો- બરોબર પણ ડિગરી- કોઈ નોકરી નથી આવતું ડિગ્રી પછી પણ તમારા સ્કીિલ એને બતાવી- પડે છે તેમને
એ
કે તમારી જોડે સ્કીલ શું છે એ બતાવી જ પડે સમજે-
સમજા સાચી વાત-
હમ બોલો બીજું કઈ મજા આમ છે ને ચાલો- આગળ કરતા રેજો કેતા રેજો- અને બીજું શું આગળ તમારી સ્કીિલ ડેવલોપ કરતા રેજ અમમે પણ કરીશું એટલે-
એવું એમ વાંધો નઈ જેટલું અમાર બનત કો શીખવાય એટલું અમે કરીશું.
બસ્ ગુડ નાઈટ ગુડ નાઈટ ચલો.
ગૂડ નાઈટ ચાલો-
હ